હા બરા
બોલ બીજું.
બોલ શું કરે છે.
બસ આ બેઠો તો.
હા કેવું ચાલે એકદમ શાંતિ ને.
બસ શાંતિ કોલેજ જા સળે નહી.
જઉ ને કોલેજ જઉ.
હા
કે તુ ઓછું બોલે.
ના.
એવું.
હમ.
હા હા.
આમાં પેલા આપલી એપ છે એની વાત થાય કે ના થાય. ગેમિંગ એપની
કો છો.
ગેમ એની વાત થાય કે નથી થતી ત જોડે ભાઈ જોડે. ઓલી ગેમિંગ.
હલો ખબર નહિ પડતી લાતો શું કો છો ગેમિંગ એપ તે.
એની વાત કરાય કે ના કરાય એમ.
તે એનું શું ચાલે ચાલે. હા હા.
કે પછી માન્ય નહી રાખે એ લોકા
ના ના ના બોલાય બોલાય બોલાય કશું વાંધો નહિ જે બોલુ એ બોલ.
યે અભી સે બોલે ન.
હા હા બોલે બોલે.
તો તું ક્યાર.
તો તુ કઈ ગેમ રમો છો. ના લા એવું નઈ લા તું કઈ ગેમ રમું છું. ફ્રી ફાયર રમુ એવું હા હા બરોબર.
ચાલુ છે કે નહી તારે ચાલુ.
એ તું ચાલુ છે ને હુ રમું કોક કોક વાર રમું. ટાઈમ નહી મળતો એટલો બધો.
હમ.
તું કોલેજ નઈ જતો.
હા.
હ?
જોઈ શકો જમા આપીશ પછી.
એવું, તદ પ કોલેજ?
હા ડી આ સી ને?
રેડી આવીય છે, બરાબર.
હમ, ઠીક છે નહી આયુર્વેદિક.
એ સ્કૂલ જેવું વાતાવરણ છે ને પણ એમાં એટલા, હું વિદ્યાનગર.
વિદ્યાનગર જશે, કેટલા વર્ષ જાય? કું ક્યા ગતુ રેલા? હલો. હલો.